હલો.
હું કરે
કંઈ નહી બેહી રહેલી.
ઓકે પી લીધી?
નાખી સામ બનતીશ હજી.
હા, હા. હું કે બધા હારા છે ને ઘરના?
અધા હારા છે. તારે ઘેરે?
બસ બધા હારાજ છે ઘેરે.
એમને બધા હારા જ રહેવા જોઈએ.
હું કેઈ આવ ને એકા દિવસે ઘેરે, આવે જ નહી તું તો.
આવું-આવું કર કરા મે હેને વિચારે કરતી સે બગીચા બનાવની એમ કઈક કે ને હારી.
કેવું કરો?
એવું કે, અરે મેં બનાવેલું તે જોયેલા ને બહુ મોટા.
હા જોઈ લે ને મસ્ત બનાલી એટલે મેં હું વિચાર્યું કે તું એ બનાવીશે તો મે હું બનાવું એમ. પસાડી જગા છે મસ્ત જગા છ છે, તો લોંચાર લાવીને રોપી દે, પછી તું કે હું કરવાનું, તો કહે કેવા-કેવા ફૂલ રોપું. કહેયા જાત ના રોપું
જો પેલા હું કરજે કે અમે બગીચે બનાવે ને તો પેલા સાઈટે કોર્નર પાહે અમે પેલા નળિયા આવે ને ઉપર મૂકે ને તો તે નળિયા થી અમે પેલું ચોરસ કર દીધું હે. પહી તેમાં હે ને પેલા માટી લખેલી અમે તો તે માટી છે ને થોડીક બહુ ફીટ હત તી એમ એટલે આપડે કઈ ફૂલ ને રોપીએ ને તો પાણી તરત જ પચી જતું એમ. તો પછી ઈ અમે બીજી માટી લયખી લાલ મંટોળ વાળી એટલે તમે જયારે લાવે ને તો માટી લાવે ને તો લા લાલ મંટોળવાળી માટી લાવજો એટલે તે મસ્ત હારી ને પછી અમે એવું કર્યું કે બરાબર એરિયો આ અમારે આ સાઈડ ની ઘેર ના ગોળ ફરતે જેવું હતું કે નહ મરતા એમ. તો પછી મેં ચોરસ વેલું કર્યું ને પછી પછાની સાઈડ થી બી કયરું એમ, ને બોર્ડર પાહે હે બોર્ડર પાહે પેલી બોગન વેલા આવે ને એનું મેં બધું આખું ગોળ કયરું એમ એવું કયરું, ને પહી લોંચાર લાઈવી, તે લોંચાર-લોંચાર લાયવા તો પહી એવું કરવાનું કે બેઠી મૂકી જ ની દેવાની લોંચાર ના છે ને ટુકડા-ટુકડા કરવાના. એ ટુકડા-ટુકડા પહી અડધે-અડધે રોપવાની એમ, એટલે તે તો છે ને પસરી જાય ને એટલે પહી બહુ મોટી થઈ જાય એમ. એવું.
અમે વળીને લાઈ ને બેઠિયે કે લાડી આવે કે નહીં. એટલે બેઠી જ અમે મૂકી દીધી. તો જરા નાના-નાના ટુકડા બેઠી લાઈટ
એવું નહી કરવાનું, એવું નહી કરવાનું. એમાં કેવુ તું ટુકડા પર દે હે ને એટલે પહી થોડાક-થોડાક અંદર મૂકી ને એટલે તે તો પસરી જાય કે નહી એના બીજા-બીજા નીકળી આવે એટલે મોટી થઈ જાય એમ એવું. ને ફૂલ છોડ માં તું લાવે ને તો જો અમારે ઘીરે છે ને ગુલાબ છે, હા કે તગરી છે પછી મની પ્લાન્ટ છે, સ્નેક પ્લાન્ટ છે. પછી પેલો મોટો તગ્ર જાસુદ બી ત્ર બે ત્રણ જાત ના છે, ને ગુલાબી બહુ બ બધા કલર ના ગુલાબી, લાલ, પીળો ને એમ કેને બહું બધા પછી અહ ઓક્સિજન પ્લાન્ટ આવે, પછી અહ અહ ઈન્ડોર પ્લાન્ટ આવે, એ બધા પ્લાન્ટના માટે છે. તે બધા ઘેર વા મૂકેલા છે તું એ જોયેલું હે. કે
હા બધું જોઈ લો તારે કેટલે મસ્ત બધા નાનલા મોટા પણ અમુક જ છોડ છે.
ઘેરે લઈ જાજે બધાં હે ને.
એ તો પણ હમણાં ચોમાસુ સે એટલે તો ચોમાસુમાં હારા જીવી જાય એમ એના દાડા બધ ધા.
હા એજ ને એટલે ચોમાસુમાં ચો જે હો ને પાછો બાગ બનાવે ત્યારે એવું કે ચોમાસામાં જ બનાવનો કે ચોમાસામાં તું વસ્તુ એટલે બધું રોકે ને તો તે જલ્દી નીકળી આવે ચોમાસામાં. એના મૂળ છે ને બરાબર નીકળી આવે એમ ચોમાસામાં.
હા તે જ ને. તાપમા કરહાય ને તો પેલા કરમાઈ જવા જાને જીવી હે હોણીના પાણી લખાય તો હ કઈ અસર થાય નહી તેમાં.
હા એજ ને એમ. ને પછી છે ને થોડાક મોટા થાય ને ગુલાબ ને એવા બધા, તો હું કરવાનું ગોળ ફ રતે છે ને ગોળી જેવું કરવાનું એટલે કે ખોદી જેવું કરવાનું, ને પછી ત્યા પેલું છાણ્યું ખાતર નઈ રહે આપડું
હા, હા છે ને.
તો તે છાણ્યું ઓ ખાતર આવે ને તો તે છાણ્યું ખાતર ગોલ ફરતે લાખી દેવાનું, એટલે છે ને પેલું ગ્રોથ એની વધારે થા હાઈ એમ ને હારા નીકળે એવુ ને પેલું લોન વાળું મતલબ હું કરવાનું જેમ જેમ લોન થ જાયને તેમ છે ને પેલું એનું કાપિયા કરવા ને તો બઉ ઘણી મોટી થાય ને તો બ જાાડુ જાાડું પછી નીકળે તો હારું બી નઈ લાગે એમ એવું.
હા તેને જંગલ જેવો થઈ જાય એટલે તેને ત જે જે વધે ને તે અંદર કાપ્યા જ કરવા વિચાર્યું લોન્ચા ચા છે એ લોન્ચા ની વચ્ચે ના ના રાઉન્ડ કરી ને રૂપ એટલે ગાર્ડન જેવું હો લાગે ને મસ્ત લાગે હે
હા એવું કરવાનું ને એવું મસ્ત એવું મસ્ત લાગે એકદમ જ્યારેક અલગ જેવું લાગેને એ કુંડા બી કુંડા લી આવાના એવું લાગે મુકમુક તો કુંડા લી આવાના મસ્ત મોટા મોટા. એ બધું કરે લાવવાનું બધું.
અમે એવું વિચાઇરુ વચ્ચે એ પેલું લોંચાર વાળું કર્યું છે ચોરસમાં જ લીધું છે કે નહી અમે લોનચાર વાળું કર્યું બધું સાઈ બધું ખાલી જ છે. તું એ કીધું નળિયા વળ તો નળિયામાં સેટ કરીને મૂકી દે હું તે તેની બહાર થી તો અંદર થી મોટા મોટા કુંડા લઈને બધા ચાર ફડતે ભ દેું તેમાં કઈ નારેયલી તમને શો ટાઈપ ન જેવું આવે તો શો પીસ જેવું નારેલી જો એ રોપાનો વિચાર હા તે રોપાનો અમારા વિચાર છે
હમ્મ એજ એ સારું લાગે પ ક દે ચોમાસામાં જ પણ રોકવાનું હ એ બધું ચોમાસામાં જ નીકળે ફૂલ છોડ ને એ બધું ને એમાં હું કરવાનું કે ગુલાબની ડાળી મોટી થાય ને એમ પછી આપડે બીજા એવું નઈ કે ગુલાબ લી આવીએને એવું બધું નહી કરવાનું એમ તે ગુલાબ ની ડાળીમાં છે ને જ્યારેક પાકી થઈ ગયેલી હોય ને ડાડી તેને છે ને ક્રોસમાં કાપવાનું ને પછી એને માટીમાં પેલું મૂકી દેવાનું ને થોડુંક ખાતર જેવું આપવાનું એમ એટલે તારું છે ને બીજા વધારે પૈસા નહી જાય એમ ત્યારે પેલી જ એની ગુલાબની ડાળી માંથી ત બીજી ગુલાબ તો બીજા ગુલાબ બી ઉગાડી શકે એમ એટલે હું કરી લેવાનુંમ ને મેં તમારા ઘેરે અ એક જ ગુલાબમાં બહુ બધા કલર ના ફૂલ ખીલે ને એવું પેલું બાંધેલી છે એમ ઘેરે તું જોઈ તું આવે ને ત્યારે જોઈ જે હમણાં જ આવું કર્યું છે એટલે તું આવે ત્યારે જોઈ જજે
હા પાક્કુ પાક્કુ આવા મેં બધું જોવા મારો વિચાર છે બધી દાડી ખપીને પણ બીજી દાઢી જોઈન્ટ કરીને અલગ-અલગ ટાઈપ ફૂલ પેલા ચંપા ના ફૂલી ખીલે ને કાપીને એક બીજામાં થળમાં મૂકીને જીવાડે ને
હા હા જીવાળ્યા
હા તો એવું વિચાર છે તો હું કરવાનું છ તો પછી અહિયાં મરી ગયલાલા હશે તેનો ઊંડામાં જ છે તેને જમીનમાં રોપી ને તો મોઢા થાય ને એકદમ પેખરા થાય ને
હા થાય ને થાય ને મોટા થાય કુંડામાં છે ને વસ્તુ આપડે કઈ રોપીએે ને તો હું થાય કે નલું રે એ વસ્તુ ઉગેની એમ ને આપણેે જમીનમાં રોપી દઈએ ને વધારે મૂળ લાગ જાય ને વધારે મોટી થાય એમ ને બરાબર પાણીન એને મળવું જોઈએ બરાબર ટાપ મળવો જોઈએ તો એને થારક મોટું થતા પેલો એનો વિકાસ થવો જોઈએ એમ તેટલો થાય નહી જો તાપની મળે તો એ મોટું ન થઈ રહી ને તો મરી જાય ને પછી જો છાયડા વાળી ને એવી જગ્યા બી રો હ બધી વસ્તુ તમે છે ને પેલા વર્ષે પેલું ગુલાબ ને એ રોપેલા હતા બે તો એ બધા તો ત્યાં એવું કે તડકો લાગતો જ નહી એટલે એમ તડકો લાગે જ નહી તો તે બધા થોડ મરી ગયે એવું થયમ તો આ વખતે એવું ક્યું કે જે જ્યાં રોઈ્યું ને તો ત્યાં છે ને સર્ય પ્રકાશ આવે ને એવી જગ્યાએ ર પ એમ ને જો પેલ ઉછાયેલો જેવું લાગે ને તો ત્યાં જે ઉપર ના જે કલમ એવી હતી બધી તે થોડી કાપી નાખી એવું કર્યું એટલે ત એને બરાબર મસ્ત તાપ મળ્યા કરે એમ
એક એક તો મારે અં પાસે તાપ જ બો લાગે ને એક તો એવુ બાંધું હ કે ચાલે કે ઉપર થી
હા કરી મૂકવાનું પણ પછી જયારે એમ પેલા પેલા રોપે ને ત્યારે તો એને તડકા આપવાનો પણ પછી થી બહુ તાપ લાગે ને ત્યારે એવું કરી લેવાનું કઈ ન પછી હું કરવાનું પેલો ખેડ પરડ હોને આપણે
હા ચાલે પણ નેટમાં પણ નેટ માં તો એમ તાપ લાગી જ કે નહી નીચે
નેટ વાળો નની કરવાનો આપડે છે પ ખુલ ની નેટ વાળું કરવાનું જ ની આપડે છે ને ખુલ્લું રાખવાનું ને એવું લાગેને બેહવાનું એવું લાગતુ હો ને તેને હારુ છે ને અલગથી થોડીક સ્પેશિયલી થોક સાઈડ થી જગ્યા રા ને ત્યાં છે ને એમ પેલું બેહવાનું હોય ને તો સીટિંગ એરિયા એવું બનાવી દેજો ને વત્તા પેલું છે ને વચ્ચે ગોળમાં થોડો ખાડો જેવો ખોજો ને પેલું કેમ આમાં કોઈ વાર ઠં નિનિંગ ત પેલું તાપવાનું બી થાય એટલે એ રીતે બેહેવાનું બનાવજો ને ઉપર હે ને પેલા આ પત્ર આવે ને તે મૂકી દેજો એટલે ગોલ રાઉન્ડ જેવા આમ બેહવા નું બેઠક જેવી વ્યસ્થા બાર રાખજે ને પહી ઈચકો બી ઈચકો બી રાખજે એટલે ઈચકો ગાવો હોય ને તો પે ઈચકો પલા આપડે નઈ વેચાતા હોય બજારમાં
હા હા પેલા ગો પેલા ગોળલા ગોળલા બી આવે તો ગોળ વાળો મસ
હા બસ બસ બસ તે તેઓ લઈ આવવાનો એટલે તે બી મસ્ત લાગે એટલે પછી હું કેમ બા બનાવેલો એમ લાગીયા કરે એમ એટલું બધું હોય ને બધી વસ્તુ ને એવ બધું એમ એટલે મસ્ત લાગે એ પાણી છે ને એમ બરાબર અપીયા કરવાનું એમ
હ તે જ બધો લાવહે બધું રોફે તો ધ્યાન તેને રાખવા જ પડહે કે ની પહી આ બાજુ તમારા બાજુ નાનલા પોયરા બધા લોકોને ફૂલ જોઈને તો હાથમાં હમ તોડ લેમ એવું થાય લોકોને તો
હા એજ એટલે તે બી હાચવાનું ફૂલ તોડવાનું બી ની એમ તો કેવુ ફૂલ લાગેલા એ લોકોને દેખાયું એટલે તોડી જ લેતા રેય એટલે તે બી જોવાનું પાહુ એમ
એટલે ગોર ફટે આખું ટારખુટા કર લાખું એટલે ખાલી જાવાનું આવવાનું ખાલી ગેટ રાખો બસ
કઈ ની કઈ ની તું જયારે બનાવે ને બાગ એમ બનાવની ને ત્યારે બધું મારા ઘેરથી અમુક અમુક વસ્તુ મને કેજે એટલે મેં બધું મે મેં શું કરું કે બાગ બનાવું ને પછ થોડું પેલું મોટી ગ્રોથ થાય ને તો એને કાપીને એવું નહી કે ફેંકી દેમ એના ડાખડા પેલું મે તને કીધું ને કે મેં પાછું બીજા પેલું બકેટમાં રોપી દેમ એમને કરીને એમ તો તે બધી બકેટ વાળું રો પેલું છે તો તે બધું તું આવે એક દિવસે આવજો ઘરે તે દિવસે બધું લઈ જજો એટલે તા રે ખોટા પૈસા બી વધારે બીજાની કાઢવા પડે એમ
મેં તને છે ને એ બીજા દિવસે જ કોન્ટેક્ટ કરી દેવા એટલે વાંધો ની હટલે બધું તું રેડી કરી રાખજે અડારા ની કાપવાના મને કઈ કઈ વસ્તુ મારા ગાર્ડન માં લગડવી જોઈ કે
હા તેમે બધું કેવા ને પછી એને હું કે પેલું મની પ્લાન્ટ આવે તમે જમીનમાં બી રોપેલું ને પાણીમાં બી જીવેલું બોલ
હે હાચે
હા એવું એટલે તેમાં જો પાણીમાં બી જીવે તે હકે ને તેમાં કેવું કે તેનું છે ને તીજા ચોથા દિવશે પાણી બદલ્યા કરવાનું એમ એને નીકળે ને મુનિ ધીમેથી નીકળે એની ગ્રોથ જકરા સ્લો માં થાય પણ કઈ નહી મની પ્લાન્ટ છે જમીનમાં રોપે છેને તેનું નીકળે ગ્રોથ વધારે નીકળે તે પાણીમાં બી જીવે એવું ને પછી બીજું કે પેલું લકી બમુટ્રી આવે ખબર ને જોયલું ને તું એ
હા જોયલું જોયલું જોયલું લકી બમુટ્રી નાનલા નાનલા રા ના ટાઈપ ના જેવા જ આવે
હા બસ તે વાસના સારું હારુ તે ઘર માં હોય ને તો બહુ સારું રે એમ તેમ એકદમ પોઝિટીવ લાવે તેવું પ્લાન્ટ એવુ એટલે બધા જે પ્લાન્ટ આપડે રોપીએ ને ત ઈન્ડોર પ્લાન્ટમાં કેવું જે આપણને પોઝિટીવ આપ પછી ઓક્સિજન બરાબર મળત હોય એવા પ્લાન્ટ આપણેે ઘરમાં સેટ કરવાના ને બીજા બધા અમુક પ્લાન્ટ હોય ને તો તે બધા બાર સેટ રાખવાના એવું કરવાનું એમ એટલે મસ્ત લાગે પછી એમ બધું હારુ દેખાય બગીચો ને એ બધું એમ એમ
જે મારા લાવવાનું બધો વિચારશે તો બધું ઘેરમાં મુકવા પડહે
એજ કઈ નઈ પે છે ને બધું જ છે ને હજુ બી એ બધું બી બોલાવાનું છે આ ચોમાસું હમણાં આવહે આવતા મહીનેથી તમે જોની ચોમાસું બેસી જેવું જહે એટલે ત્યારે બધું પ્લાન્ટ પાછા લાવવા એટલે તને કેવા ને તું ખાલી આવવાની હોય ને ત્યારે કેજે એટલે મેં જેટલું છે ને એમાંથી તને થોડું થોડું આપી દેવા એટલે તે બધું તું રોપજે પછી એ મોટા થાય એમાંથી તું પછી પેલું કરજે ગ્રોથ કરજે એનું કટ કરીને એ બધું રોપી દેજે
હા હા ચાલે ચાલે વાંધો ની મેં તને બીજા આવની હોય બીજા દિવસ તને ફોન કરીને કહી દેવા એટલે બ તું રેડી કરી રાખજે ખાલી મારે આવે ને ખાલી લઈને મારે જાયજ કરવાનું રહે
હમ્મ હારું ચાલ તો મારે બી કામ છે તમે પટાવી દેવ પ પછી એક દિવસે શાન્તિ થી ફોન કરા તને પાછો
ચાલ